હલો.
બોલો, બોલો, રીઘી બેન.
કેમ જો છે આમાં બેન?
એકદમ મજામાં. તમે કેમ છો બેન?
બસ, જુઓ મજામાં હો. શું કેવું? જો આજે છે મારી બેબી છે ને, નાની નાની બેબી એનું દાંત સડી ગયુ બોલો? એટલે મને એમ થાય છે કે, અત્યારના જમાનામાં કેટલા હજી તો હું એ બી મારી આઠ વર્ષની છે, તમે જોઓ ને ને દારી એને ડોક્ટરની અપોઇન્ટમેન્ટ લીધી, અને એને દાંત કાઢી નાખવો પડ્યો. એટલે કે નીચે એને પેલા જે અ દુધિયા દાંત છે ને, એની નીચે પેલા જે કાયમ ના દાંત હોય ને, એ આઈ ગયા છે. એટલે પછી એનો એક્સ ર પાડ્યો, અને પછી ક કે હવે આપણેે દાંત ખેંચી લઈ કે નહી, તો કે સોડો વધતો જશે કે. એટલે તમે જુઓ તો, મને એમ થાય કે, આજકાલ ના બાળકો કેવું જંક ફૂડ ખાતા હોય છે. અને ચોકલેટો ને, પેલી વેફર પડીકા ને. પાસતા. પીઝાને એટલે એમ થાય છે કે, આ બાળકોનું શું ભવિષ્ય હશે.
બહુ સાચી વાત છે, તમારી. અત્યારના જંક ફૂડ નું મહત્વ એટલું બધું વધી ગયું છે. એમાંય તે ઇન્સ્ટન્ટ આ મેગી ખાવી. પાસ્તા પીઝા બધું જ ભાવે છે, છોકરાઓને અરે પણ તમે તો એ ક્યાં કો છો. મારી બેબી મોટી છે ને, એ સ્કૂલમાં જાય છે ને. તો ટિફિનમાં તેના મમ્મીઓ ઘરેનું ગરમ ઉપમા, પૌવા. કે એવું કઈ બનાવી નથી આપતી. ઇન્સ્ટન્ટ મેગી લઈ જા, પાસ્તા લઈ જા, તને પીઝા બનાવી દુ. એવું કરે છે. એટલે એમ થાય છે કે, અત્યારની મમ્મીઓને જેટલી આળસ આવી ગઈ છે ને. કે એ લોકો છોકરાઓને ઇન્સ્ટન્ટ બનાવીને, આપવા માંડ્યા છે. અને પછી બહાર જઈ તો ચોકલેટ લઈ દે, આઈસ્ક્રીમ ખવડાવે છોકરાઓ. જીદી થઈ ગયા છે, તો જીદ પૂરી કરે નહી તો રોવા માંડે. એટલે મમ્મીઓ એ હવે એની જીદ પૂરી કરવા માટેે, આપણા મમ્મી ની તો ખબર છે, આપ જે આંખ પડે ને તે આપડા એકદમ બી જતા અને આપડા વખતે આપણને તો મમ્મીઓ રોટલી ઉપર ઘી ને ખાંડ એવું કરી. પમપુડું વાળી ને આપણને નાસ્તો આપીએ આપડે એ જમી લેતા. જ્યારે અત્યારના છોકરાઓને તો મમ્મીઓ જ તેમ કે ચલ બેટા બે મિનિટમાં મેગી બનાવી દઉં ચલ બેટા તારે પાસ્તા ખાવા ચલ બે મિનિટમાં બનાવી દઉં એટલા જંક ફૂડ નું મહત્વ વધી ગયું છે ને એના હિસાબે લોકો ના સ્વાસ્થ્ય ઉપર એટલી જ અસર પડી છે. શું કેવું તમારું?
હા કા સાચી વાત છે. તમારી પણ તમને જુઓને મારા માસી દને પ્રસંગમાં તો ત્યાં કઈ કે ત જોવું મોમોસ ખાવામાં એટલે આઠ દસ બાર વર્ષ ના છોકરાઓ એવું છોકરે અને એમાંથી બોલે એક છોકરો એ સૌથી નાનો જે છોકરો હતો ને ગ સાડે છ વર્ષનો હતો. અને એનાથી બધા મોટા મોટા તો એ નાના છોકરાને ચિડાવવા માટે એ એ એના સાડી માંથી મોકો એક લઈ લી છે તમે છુ તો અને પછી છે એના પપા આયા એને કે હા દિકા હા દિકા બીજા મો મોસ લાવી આપું ચલ તેરા કોલ કોઈ ની ચલ તાન્યા એટલે મેં જોયુંરે વાપર્યા તો જો મે અત્યારના તો મમ્મીઓ એવા છે, પપ્પા ય એવા છે. તરત જ બીજા મોમોસ લાવી આપ્યા હવે ઘરમાં ઓલરેડી મોમોસ કાર કેટલી બહાર ના હતા ઘરના તો જ આપડે મોહમ્મદ આપે પને આપડા જમાનામાં કચોરિ કેતા હતા ને તે ટાઇપ ના મોમોજ આવે બરાબર. થાય કે ઘરના બનાયેલા હોય ને તો હજી ચલો તારી જાય. કે ચલો એ એને એક ની તું ચાર ખા બરાબર પણ મમ્મી તમે પૂછ્યું કે ચીડવવા માટે પછી મોહમ્મદ ગરમાં પડ્યા હતા બાર તો એને બીજા લઈને આપવાની શું જરૂરત હતી. આજે તમે જૂઓ કે પછી પીલો હવે પાંચ છ વર્ષ નો છે પછી જીદી ના બને તો શું થાય એટલે આમાં છે ને મા - બાપ નો પણ એટલો જ વાંક હોય છે
બહુ સાચી વાત છે. અને હવે તો લગ્નમાં પણ તમે જોઓ, ક્યાંય પ્રસંગમાં જાઓ કે ક્યાંય બાર જાવ કે કોઈના ઘરે ડિનર માં હોય તો રેડી ટુ કુક બહાર નું મંગાવી લે. ચલો હોટલનું છે પંજાબી છે. ચલો પંજાબી રાખ્યું છે પાણીપુરી છે એક સાઈડ તમને પીઝા મળશે એક સાઈડ તમને લાઈવ બોલી ગાર્લિક બ્રેડ મળશે. કોઈ અત્યારના દેશી ગુજરાતી જમવાનું રાખતા નથી. અત્યારના હાઈફાઈ ના ઇન્સ્ટન્ટ બધું ફૂડ રાખવાની એક. પ્રથા થઈ ગઈ છે એમ કે એમાં અમારું સ્ટેટસ છે. આપડા જમાનામાં જોવ બધા કેટલું સરસ જમણ વાર કરતા. પણ એમાં પ્યોર દેશી હતું. કે તમને ઊંધિયું હોય, પુરી હોય, દાળ હોય, ભાત હોય, સાથે તમને પાપડ મળતા છાસ મળતી અને બધા સલાડ મળતા. મગ હોય તો છૂટા મગ મળતા, અત્યારના તમે ક્યાંય જો છો તેના તમે પાંચ વર્ષ ના છોકરા ને પૂછશો બેટા તને કઈ દાળ ભાવે છે, તો એ લોકોને દાળ ના નહી ની આંટી, અમને દાલ ના ભાવે, અમને તો પીઝા ભાવે છે અમને તો બર્ગર ભાવે છે, અમને તો દાબેલી ભાવે છે, તેને સાથે અને બાર એને એજ મળે છે, કોણ અત્યારના હોટલોમાં જાય છે, તો બધા પંજાબી જ ખાવા જાય છે ને, કોણ અત્યના દેશી જમવા જાય છે, એમાં આપડે બાળક નો વાક કહીએ તો, એ બાળક નો વાક નથી હોતો, એમા બાપ નો વાંક હોય છે કે તમે લોકો જે ને ઈ ટેવ પાડો ને કે તમે ઘરે શીખવાડો. કે બેટા કેના આ દાળ કેવાય આ. કઠોળ કહેવાય, અત્યારના તું આ ખાઈશ તોને આમાંથી પ્રોટીન દાળમાંથી મળશે કઠોળ ખાઈશ તો, એમાંથી આ મળશે પણ તેના મમ્મીઓને જ તે લારી ગલા નું ભાવે છે ઇન્સ્ટન્ટ ભાવે છે. આળસ થઈ ગઈ છે, બધું બનાવવાની અને દર રવિવાર તમે જુવો, હોટલો માં એટલી ભીડ હોય છે. કેમ? તો કે ઘરે નથી બનાવવું, રવિવાર તો એટલે બહાર જ જમવાનું આ જે મેન્ટાલિટી ખઈ ગઈ છે ને બેન એના હિસાબે અત્યારના જંકફૂડ નું પ્રમાણ વધ્યું જે એનું ગ્રીઈન કારણ આળસ આળસ જો જાય, ઘરે મમ્મીઓ બનાવી દે તો છોકરાઓ ના કઈ ખબર પડે કે, અમારે ઘરનું જમવું જોઈએ પણ અત્યારના આળસ અને, મમ્મીઓની બાર બાર ફરવાનું મમ્મીઓને જ તે એમ થાય કે, અત્યરના આળસ ચલો જંક ફૂડ ઇન્સ્ટન્ટ ફૂડ અરે પાણીમાં પલાળો ચલો શાક થઈ ગયુ અત્યારનો આ જમાનો આવી ગયો છે જેના હિસાબે બાળકોની હેલ્થ ઉપર ખુબ જ અસર પડે છે તમે શું ક્યાં છો ઈ
સાવ સાચી વાત છે, સમાન કેવી જી કરે છે કે, મને તો કોફી પીવુ છે ઘરે બનાવ અત્યારના બાળકો જીદ કરે છે, જીદ છે બાળક એનુ કામ છે જીદ કરવાની એને તો અત્યારે કામ જ શું હોય એની બધી જીદ પૂરી કરો અને જીદ કરો એ ના નથી પણ એવી કરો કે જેને આગળ કે કામ લાગે કે એના એનામા એ સંસ્કાર અ એવી જીદ કે જે વધુ જીદ કરવાનું શીખે છે, વધારે જીદી બને, શું કેવું તમારે
બહુ સાચી વાત છે, બહુ જ સાચી વાત અત્યારના મારી દીકરી જે સ્કૂલમાં ભણે છે ને, ત્યાં સ્ટ્રકલી એવું કે છે કે ગરમ નાસ્તો આપવાનો. પણ અમુક મમ્મીઓ હજી નથી સમજતી. એ લોકો એમ કેક અમારા થી પહોંચ્યા નથી. મેગી આપે છે, નાસ્તામાં તમે મેગી એટલે, એટલો મેંદો. મેંદો તમને મેગી પચવામાં પંદર દિવસ થાય. અને ઈ ઠંડી મેગી એકદમ ચોંટી ગઈ હોય. તોય મમ્મીઓ બસ પાંચ વાગે ઉઠીને આળસ આવે છે ને કરવાની. એટલે મેગી આપી દે છે. અરે બેન મેગી હોય. તમારા બાળકને તો તમે જોઓ અને બહાર નીકળે, એટલે આ ચોકલેટ ખાવી, લે આ આઈસ્ક્રીમ ખાવો છે. એટલો બધો આઈસ્ક્રીમ ઉનાળો છે. સતત આઈસ્ક્રીમ અને હવે તો કોલ્ડ્રિંકસ ઉપર બધા થમ્સઅપ તો તમે જોઓ કેટલી થમ્સઅપ ને, સ્પ્રાઈટ ને એવું કોલ્ડ્રિંક્સ પીવે છે. એને એ નથી ખબર પડતી- કે મુજબ તમારા આંતરડાઓને કેટલું નુકસાન પહોંચાડે છે. આંકરડામાં કાણા પડી જાય છે. પણ દમ ફ્રી થ્યાં નથી ચલો થમઝપ પીએ, આ થમઝપ પીએ, સ્પ્રાઇટ પીએ. એટલું ઠંડા પીણાનું કોઈને અત્યારેને એઈ નથી ખબર કે ઉનાળો છે, ચલો કોઈની મમ્મી એમ નથી કેતી વરિયાળી પર લાડી દઈએ. વરિયાળનું શરબત પાવો. એનાથી એને તમને પેટમાં ઠંડક થશે. એ તમને દૂધ છે, એમાં તમને તમને ગુલાબનું શરબત અને ચીયા સી્સ નાખી દઈએ. તકમરિયા નાખી દો તો એનાથી તમને ઠંડક પડે, એવું કોઈની મમ્મી નહીં શીખવાડે. લે બેટા ગરમી થાય છે, ચલ તને થમઝપ કરી દઉ. આવું કરે છે. અરે! હવે, તો મશીનો લે સોડાના એમાં ફ્લેવર નાખે. કે થમ્સઅપ ઘરે બનાવીને અમે તો પીએ. અમે બહાર હી પડે કહેવાય તો એ થમ્સઅપ પણ નહી. પણ એવું નથી સમજતા એટલે તમને અત્યારના આઠમું બ વરસ હોય. કે પાંચ વર્ષનો છોકરો હોય, એ બહાર નીકળશે એટલે ઈ એમની કે મમ્મી લીંબુ શરબત એ એમ કેહશે, મમ્મી મારે થમ્સઅપ પીવી છે. મમ્મી મારે આ પીવું છે અને એ બધાનું મૂળ તમે કહો છો? એમાં દેખા દેખી અને મમ્મીઓને નથી શીખવાડતી ને કેમ કે અત્યારના જમાની મમ્મીઓ હોય, તે પોતે એજ પીતી હોય છે. એટલે બાળકમાં એ આવવાનું જ છે, તમારી વાત બહુ જ સાચી છે. શું કેવું તમારું?
સાવ સાચી વાત છે. હા. તો બાળકને નહી શીખવાડય, અત્યારથી જેને સંસ્કાર નહી આપ્યો. તો એ આગળ જઈ ને શું શીખવાના છે? પણ એ થાય છે. તમે અત્યારથી એજ નઈ શીખવાડે બરાબર. તો પછી આડ શીખવાના છે. જેવા અત બાળ ત છોટ જખ- જે તરફ વાળો, એ તરફ વળી જાય. દસ વર્ષું કેવું હોય? કે આમ, આમ તો એવું હોય. કે તમે એને સાત આઠ વર્ષથી એને વાળવાનો પ્રયત્ન પહેરીથી વાળવાનો પ્રયત્ન કરો. પણ પછી સમજાવાથી . એટલે તમે વાળતું એક બાછુ વળી જાય, જે બાજુ સારી જગ્યાએ વાળું સારી. . કે અત્યારે જ થમ્સઅપ. શા વ્યાપારિ છે હજી. કે તમે પરધાતી છે કે એના મા બાપ નું સાવ જ. . બાળક તમારે અત્યારથી જે પોતાના જે નૈતિક . જેને સંસ્કાર આપ્યા છે. અચ્છા. અત્યારે મોબાઈલ જો કે બાળક હેરાન કરે છે. મગજને તકલીફ ઓછી માનસિક શાંતિ અને પછી તે તું જમતો નથી ગઈ મોબાઈલમાં છો તો તને જમાં અ શું થશે. ખબર જ પડી જાવે અમાર એક સગા છે હમ્મ હ છે દીકરી ને મોબાઈલ નું કેટલુ બધું આવે છે પણ પેલા કે એમાં ગણું બધું છે જે માંગો તે છે બધા બે નાખ તમે ચાર રોટલી નાખોને ચાર ખવાઈ જાય ને એને પાંચ નાખો દસ નાખો તમે કરેલા નું શાક આપો ને તો એ કારેલા ના શાક એ મોબાઈલ જોતા જોતા
બઉ સાચી વાત છે તમારી અચ્છા ચલો બેન અત્યારે મારે થોડું કામ આવી ગયું છે તો પછી આપડે ફોન કરીએ હો.
હા આવજો આવજો ખુબ મજા આવી હો.
હા આવજો.